જયતી ભાઈ કેમ છો કો.
બસ રમેશભાઈ એકદમ મજામાં તમે કેમ છો?
બસ શાંતિ શાંતિ આ તો ઘણા દિવસે તમે મળ્યા નહી એટલે કો લાવો ફોન કરીને પૂછી લે શું કરો છો કો.
બસ એકદમ ફાઈન છું તમે કેમ છો?
બસ મારે શાંતિ છે હું હાલ જમીને આવ્યો રોહિત કાકા ને ત્યાં. કઉ લાવો હવે આ ઘણા દિવસે હવે જગન્નાથ માંથી ફ્રી થયા હશે જોયું જઉ ભાઈ તો ફોન કરીને બોલાઈ એ મળીયે.
હા હમણાં થોડોક બે ત્રણ દિવસથી બીજી હતો રથયાત્રામાં
બરોબર છે બરોબર છે કેવું રહ્યું કે આપણી રથયાત્રામાં
બઉત બઉત મજા આઈ ગઇ રાથયાત્રા બહુ સક્સેસ ગઈ. જોડે સારી એવી હતી તમે રથયાત્રા નિહાળી હતી કે નઈ.
હા અમે બપોર ના આવ્યા હતા ને પૂર્વ ભાઈ ને બંને. અમે લગભગ આપડે બગેશ્વર મંદિર ખરું ને હા એ સાઈડ અ આવ્યા તા. તો દર્શન કરયા તા ભગ ભગવાન ના અને જોઈને લાગ્યું કે બહુ સરસ આયોજન હતું.
હમ હું.
તો લાવો કોઈ જોયું ભાઈ ને બિર્દાવી દઈએ એમની કામગીરી બદલ
તમે આગળ બધી ઝાંખીઓને એ બધું જોયું હતું કેવું હતું.
હા ઝાનખીઓમાં હ બહુ સરસ હતું એમાં જે પેલા લેડીસો ન ને બધું તલવારો નું હતું. એ બઉ જબરજસ્ત હતું હમ હમ.
જોડે અખાડા અખાડા વાળા છોકરાઓ પણ
હા સાચી વાત છે અખાડા વાળા છોકરાઓનું બહુ જોરદાર હતું પછી પેલા અ બે ત્રણ વ્યક્તિઓ અમુક રાક્ષસ નું ટાઈપનું કપડાં પહેરીને કરતા હતા એ પણ સારું હતું એક તો બઉ સારું એક જોવાય લાયક હતું હાજી હાજી.
આ વખતે બધું સાંસ્કૃતિક પ્રોગ્રામો શૈક્ષણિક પ્રોગ્રામો બઉુ રાખ્યા હતા આ.
અચ્છા એવું છે એટલે બધું સાંસ્કૃતમાં મને એવું લાગ્યું કે સાંસ્કૃતિક થીમ તો હશે કઈ.
હમ પબ્લિક થોડીક આપડી સાઈડ વળે સંસ્કૃત ને જાણે સાસ્કૃત ને જાણે એવી આખ એબલો બધા પોરાણિક ટેબ્લો હેરિટેજ ના ટેબ્લો પછી નવા નવા તેઓ જેમ કે, રબારીની સે, આદિવાસી ની જે ધીમે ધીમે આપડા પ્રવૃતિંથી નીકળતા જાય છે, પ્રકૃતિથી
સાચી વાત છે, સાચી વાત. અસચ સાચી વાત છે, આપને એટલે આર્ટ અને કલ્ચર ને બઉ મહત્વ આપવામાં આયવુ તું આ વખતેની ર થ યાત્રામાં એમ ને. અને આમે આપડે પાટણની તો લગભગ ત્રીજા નંબર ની કેવાય છે ને કઈ.
હમ્મ, પાટણ ત્રીજા નંબર ની રથયાત્રા છે. એવુજ અમદાવાદની... અમદાવાદ બીજા નંબર ની આવે છે.
બરોબર છે, બરોબર છે.
અ જગન્નાથ પુરી પેલા નંબર ની રથયાત્રા છે આપડે.
અહો, હો હો! એ એમાં તો બઉ જબરજસ્ત જ હશે ને કંઈક અલગ લેવલ નું જ હશે.
જગન્નાથ પુરી તો ઉડિશા તો કમસે કમ સાત એક દિવસની રથયાત્રા આવે છે. ચા, હ.
તો તો બઉ જ કેવાય ને, આપડે કેટલા દિવસની હોય છે?
આપડે તો બસ સવારે બા બાર ન અગિયાર ને ઓગન ચાલીસે ભગવાન ને રથ ઉપર બેસાડે.
બરોબર છે.
તન્માન વિધિ અને આરતી થાય ભગવાન ની. ત્યારે સમથિંગ પોણો કલાક જેવું ચાલે છે બે વાગે પેલા પેલા રસ ને રસ્તાન કર અને રાતે અગિયાર થી બાર વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય સે.
ઓહ! રાતના બાર વાગે પૂણઅ થાય એમ.
આ.
તો તો તમે મોડી રાતના પછી આવ્યા હસ
ઓ રાતે ઉતર્યા પછી ભગવાનને મંદિર માં થોડીક વાર આ ભગવાન આરામ બાર આપે, ત્યારે આરતી કરે ભગવાન ની.
હાજી-હાજી.
આરતી કર્યા પછી આગળ ભગવાન ને થોડીક વાર રહી અને એમના નિત્ય સ્થાન પર
વાહ ભઈ, વાહ! બઉ આમ સું કેવાય એકદમ આધ્યાત્મિક માહોલ બની ગયો હશે.
ત્યારે એટલી બધી વસ્તી અમ સે કમ તો લાખો યુનિવર્સિમાં પબ્લિક કરે છે,
હમ્મ-હમ્મ.
વિતારણ કરે છે. મગ, ચળા નો અને
ચણા હોય છે અને ઘણા કેમ્પો પણ હતા આ વખ્તે તો.
કેમ્પોનું બી બઉ આયોજન મસ્ત કરેલુ, પબ્લિકે. એમાં સારી એવી ખીચડી, મગ, શીરો,....
બરોબર છે. ઓહો! શીરાનું પણ હતું એમ.
હા દેવડા અતા, તમે જ્યાં ઊભા હતા ત્યાં. ખીચડી અ સાબુદાણા ની ખી
હા હમે કેમ્પ જોયેલો હતો સાચી વાત છે, સાબૂ દાણાની ખીચડીનો કેમ્પ હતો, પછી પેલો ઠંડા પીણા નો પણ હતો અને મે લગ હાજી હા જી અને મેં રીલ્સમાં જોયું તું કે ત્યાં પેલું ત્રણ દરવાજા સાઈડ ફ્રેન્ચ ફાઈઝ ને એવો પણ રાખેલો હતો.
હા એ બી હતો એટલે આ વખતે જેટલા બી લોકો એ ખર્ચો કર્યો છે, બઉ દિલ થી ખર્ચો કરે છે, વધાનો. ભગવાન તરફ હવે થોડુંક વધારે પડ
ચુકાવ વધ્યો છે, સારું કેવાય બઉ એટલું. ધાર્મિક બાબતો પ્રત્યે થોડું વસ્તી સભાન થઈ છે, અને એમાં પણ આપ આપણું લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું આ જે સાથે મળીને એક જબરજસ્ત આયોજન કરેલું છે.
હા એ છે, હવે આગળના જે બી વર્ષો આવે છે, એમાં અમારો કુલ ટાર્ગેટ એ છે, કે આપડું પાટણ. અને એકસો ચુમાલીસમી રથયાત્રા પૂરી થઈ હવે એકસો પિસ્તાલીસમી આવશે. અને આવનારા વર્ષમાં. પાટણને કઈ રીતે સારી એવી રથયાત્રા બનાવી શકાય. અને જે બીજા નંબર છે, એને લઈને કઈ રીતે પેલા નંબર નહી બનાવી શકાય. એ થોડીક ચર્ચાઓ વધારે ચાલે છે. અને અમે.
ના ના સાચી વાત છે. ઉત્તરોત્તર સારામાં સારી આપણે પાટણની રથયાત્રાનું ભવ્ય આયોજન થાય. એવી આશા રાખીએ અને. હું તો કઉ છું ને કે આવી રીતે અલગ અલગ થીમ ઉપર તમે દર વર્ષે કઈક નવું ને નવું. તો વસ્તીમાં જાગૃતતા પણ વધે. વસ્તીને રસ અંદર પડે તો આપણા ધર્મનો વધારે પ્રચાર થઈ શકે.
ધારોકે એટલી સોશિયલ મીડિયા ભી એડસ જાહેરાત. નવા નવા ન્યુઝ ચેનલો. જેની જોડે બહું આગળ. અ બધાને પ્રસ્થાન કરાવ્યું તું જેથી પબ્લિકને જાણવા બી હોઈ શકે પાટણમાં આવી રથયાત્રા નીકળે છે. હા એટલે આટલી
સાચી વાત છે, અને આપડા. પાટણ માટે તો એક ગૌરવની વાત કહેવાય કારણ કે પાટણ પોતે. ઇતિહાસને કેન્દ્ર કહેવાય આખા ગુજરાતનું કે જે જૂના. ઇતિહાસમાં તો પાટણ આખા ગુજરાતની રાજધાની હતું પછી. ઐતિહાસિક સ્થાપત્ય જેવા કે રાણકી વાવશે સહસ્ત્રલિંગ. તળાવ છે, પછી નજીકમાં એક મોઢેરાનું સૂર્યમંદિર આવશે તો બહુ એક આ સ્થાપત. તે કળા નુ પણ બે નંબરનું ઉદાહરણ થઈ કહી શકાય પાટણને એમ.
આ વખતે સેમ દર વખતે નથી હોતું પણ આ વખતે દર બે એવા આઈસર અમે. કેબ્લો ક્રિએટ કરેલા કે જેના. એ એમના રાણકીવાવ ના બેનરો લગાયેલા.
હમ્મ હમ્મ.
મને ખબર પડે કે રામાં કે કદી જોવા ના ગયેલા હોય. ફસ્ટ ટાઈમ પાટણ માં યાદ નથી કરતા જે આપડું બહું પૌરાણિક છે, અને. વર્લ્ડ હેરીટેજમાં છે.
સાચી વાત છે, સાચી વાત છે, આપની તો શું કે બહાર થી કોઈ વસ્તી આવતી. જો રથયાત્રા જોવા તો તમારા ટેબ્લો થકી અને અલગ. અલગ અલગ જે આ તમારા પ્રદર્શનો થકી બારની વસ્તુ વેકતી ને પણ ખબર પડી શકે કેમ અ હમ્મ. અમદાવાદ ઓડિશા એના સિવાય પણ પાટણનું પણ બહુ એક ઐતિહાસિક મહત્વ છે. ના ના સારી સાચી વાત છે તમે એક આ સી શિક્ષણ ધર્મ સાથે શિક્ષણ જોડીને બહુ સારું કામ કરેલું છે.
નેક્સ્ટ યર માં બી એ ટાર્ગેટ છે કઈ રીતે આપણે સારી શૈક્ષણિક અને સંસ્કૃતિ ને કઈ રીતે આગળ વધે
સાચી વાત છે સાચી વાત સો ટકા સાચી વાત છે આપડે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
હમ્મ હમ્મ હમ્મ સો ટકા સાચી વાત છે આપણે અને પાછું રથયાત્રા હતી અને આગલી રાતે તો વરસાદ આવ્યો. એટલે કેટલું ભગવાન હા આશીર્વાદ આપ્યા આપણાને
થોડીક ઠંડક કે થઇ તી
ઠંડક થઈ ગઈ હતી સાચી વાત છે અને પાણી પાણી નું પણ સારું આયોજન હતું તું આપની રથયાત્રામાં
હા પાછળ પાણી તો ઠીક છે એ પાછળ જે નગરપાલિકા પાટણની છે એનું ાય જે લ જેટલી બી જગ્યાએ રથયાત્રા ખુલ ટોટલ બો છ કિલોમીટર નો રૂટ છે આપ
હમ્મ.
. ભગવાન ના મંદિર રજાતા રહેલાતા ભગવાડે ભગવાડ થી રેલવે સ્ટેશન થઈ અને ડુંગળી થઈ જુનાગઢ માં થઈ જ્યાં જ્યાં જતી ટી. એ રૂટીનમાં નગરપાલિકા ના બધા જ માણસો પાછળ જે બી કચરો મળે બધોલે બધું જ એ બી ગંદકી હોય બધું કવર કરતા હતા જેથી બે દિવસે બધી ગંદકી કવર થઈ જાય અને ક સ્વચ્છતા અભિયાન ભી જળવાઈ રહ્યો.
સાચી વાત છે સાચી વાત છે નગરપાલિકાનું પણ આ વખતે બહુ સારામાં સારું આયોજન હતું બધા આપણા વધુમાં આપણા પોલીસ જે ભાઈઓ છે પાટણના એમનું પણ સારું મેનેજમેન્ટ છે જેથી કે ટ્રાફિક અને વસ્તીની જે ભીડભાડ વાળી જગ્યા બ સારું મેનેજમેન્ટ કરું એમને.
હા એ બી બોલું છે આમ બૌ સત્ય વાત કરવા જોઈએ છે કે સવાર થી માંડીએ ને સાંજ સુધી હાજર રહે.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
બધા સાહેબ સાહેબ બધા જ અધિકારીઓ શ્રી અને રથયાત્રાને બહ શાંતિપૂર્વક કોઈ બી જગ્યાએ કઈ માલહાન કઈ ના થાય એ રીતે યાત્રા ને એ લોકો એ વિરામ આપ
ના સાચી વાત છે એકદમ સેન્સિટિવ જગ્યાએ પોલીસ ને યોગ્ય રીતે ગોઠવણી કરીતા વધુમાં બસો ના રૂટ ટ્રાન્સફર કરેલા. પછી હા તો એવું બધું પણ સારું આયોજન કરીને ટ્રાફિકને બહુ સમસ્યાઓનો એકદમ ઉકેલ લાવી દીધો હતો. તો એ દિવસે શું કે આયોજન રહ્યું ને સોનામાં સુગંધોળી એવી બાબત થઈ ગઈ કહેવાય.
હા એ જ છે જે છે અને પ્લસ જુનાગજમાં આપડા મુસ્લિમ ભાઈઓ એ આપડું સ્વાગત કરેલું એમના બી કેમ્પ હતા ઠંડા પાણી ન અને એક એવું એક નું ઉદાહરણ પ્રસ્તાવ કરી તું.
કોમી એકતા નનું બહુ સારું ઉદાહરણ હાજી હજી
ભગવાન નું સ્વાગત કરેલું એ લોકોએ અને જારે . કદાચ સહન કોઈ ફૂલ સ્વાગત કરે ને.
બોલો એટલું સારું કોમી. પોતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આના જે સોશિયલ મીડિયામાં. વિડીયો છે ફોટો છે આ જોઈને. કેટલું સારો આ માનો પ્રતિભાવ પડે અને સરખી રીતે. શું કેવાય કે આ રથયાત્રા નું આયોજન સારું થયું કેવાય એમ.
હા પેલે ત્યાં દર વર્ષે આપડી રથયાત્રામાં કોઈ બી જાત ન કોઈ માન આન બલાવ થતો નથી આ બી રથયાત્રા બી સેમ સેમ સારી રીતે એવી ભગવાન ના નિનીજ મંદિરે પરત આવી ગયો- -
હમ- - સાચી વાત છે આપણે એકદમ શાંતિથી અને સંયમ રીતે- - અને બોહ જ જબરજસ્ત આયોજન- - આ વખતે આપ અને આપની ટીમે કરેલું છે. તો મારા તરફથી અને પુરા પાટણવાસીઓ તરફથી આપને- - ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ બાબતની અને વધુમાં વધુ- - આવા આયોજનો સફળતાપૂર્વક આપને જીવનમાં પાર પડે એવી મારી લાગણીઓ- -
આપનો ખુબ ખુબ આભાર બસ ભગવાન આવડી જ- - દયા કરતા રે અને આગળ વધારતા રહયા.
સાચી વાત છે સાચી વાત ભગવાન ના સાથ અને સહકાર વગર તો આગળ- - ચાલી જ ન શકાય જીવનમાં અને એમના થકી જ આપણે હા રૂડા લાગીએ છીએ. તો એમની મરજી- - થી જ અવસર થયો હોય બાકી તો એમની અરજી વગર કઈ ના થઈ શકે જીવનમાં- -
એના આગલા દિવસે બી ભગવાન નું મામેરો હતું એ બી તમે નિહાળ્યો હો- -
હાજી જબરજસ્ત મામેરું હતું એના મેં સોશિયલ મીડિયા ઉપર ફોટોસ અને- - વિડિઓ ચેક કર્યા ત બહુ સારામાં સારું અને કેટલું વિશાળ કાયમ મામેરુ- - કરરવામાં આવ્યું છું કોણ- -